હા આવે છે બરાબર, તમે એમ બોલો?
હા મને બી તમારો અવાજ એકદમ સંભળાય છે,. કેમ છો?
બસ મજામાં, તમે બોલો કેમ છો?
હા એકદમ મજામાં, બહુ દિવસ થઈ ગયા, તમારો ની ફોન તમે ની મળો તો મેં વિચાર્યું કે ચાલ લાવ બે એક મહિના થઈ ગયા હું જેમને ફોન કરું કે એવું તો શું કામ છે, કે તમને યાદ નથી આવતી. લે એમ બી નથી થતું કે એક ફોન કરીએ એમ કરીએ.
લે બધા પણ આ કેવું કામમાં અને ઘરનું કંઈ ને કંઈ ચાલ્યા કરે એમાં બિઝી થઈ જવાય છે કંઈ ને કંઈ કઈક ઓફિસનું કઈ અર જંડ આવી જાય કોઈ વાર રાતે પણ કરવું પડે છે. હવે વચ્ચે છોકરાઓ બીમાર થઈ ગયેલા તો એના લીધે એમાં ધક્કા ખાવામાં થોડું એટલે એ ટાઈમ જ નહીં મળતો કોઈને પણ વાત નહીં થતી કોઈ પણ સાથે.
હા, એકદમ સાચી વાત છે તમારી. આ છે ને કામ હવેનું એવું થઈ ગયું છે ને કે કામમાં છે ને પરિવારજનો ને અને આપડા આ જુબાજુ વાળા આસ પડોશ ને છે ને આપડે બુન તા ચાએલા છે. એટલે છે ને આપ પડે કામ અને નું છે ને સંતુલન રાખવું બોહ જરૂરી છે. કામ તો છે જ કામ તો કરવાનું છે, પણ એમાં એવું ને કે આપણા સ્વાસ્થ્યનું અને આપણે જીવન શૈલીનું બી આપડે ધ્યાન રાખવું જરૂરી છે. તેની સાથે છે એ પરિવારજનોનું બી ધ-ધ્યાન રાખવું જરૂરી છે. આમાં એવું જ છે અત્યારે તમે જેમ વાત કરી ત્યાં હમ્મ કે હું કામમાં બહુ બિઝી હતો અને મારા છોકરાઓ બી માંદા પડી ગયા હતા તો મને ખુબ તકલીફ થઈ ગયેલી હતી. મેં એવું કે આપણે કામને બહ જવાબદારી આપીએ છીએ ઇમ્પોર્ટન્સ આપીએ છે તો એમાં એવું થાય છે કે જે સે ને એ મહત્વતા આપવાથી છે ને પરિવાર જનો છૂટતા જાય છે. અને તેમાં છે ને આપડા બાળકો શું કરે છે ને આપ ને ખબર જ નથી પડતી, શું ખાય? શું પી? ક્યારે સુઈ જાય? ક્યારે રમે? ક્યારે સ્કૂલે જાય? શું ખબર જ નથી પડતી અને તેમાં જ છે ને પહી છોકરાઓની તબિયત બગડે ત્યારે યાદ આવે કે જરા જરાક સમય મેં એમની સાથે આ પેલો હોતે ને તો સારું પડતે એટલે આમાં તો છે ને તે અમારામાં બી એવું જ હતું અમને છે ને બઊ વર્કલોડ અતું તુ એટલે પછી ઉમેં તો શું કયરુ કે કઈ ની એ વર્કલોડ અતો ને તો થોડુંક અ બધા હાયર ઓફિશયલ્સ જે હોય આપણા સાહેબ લોકો તે લોકોએ જરાક વાતચીત કરી કે જાણે આવું જો રેશે તો પછી હું તો કેવી રીતે આગળ કરીશ એમ કરીને પછી એ લોકોને બી થ્યું કે એ લોકો પર બી પયડુ ને જયારે એ લોકોને ખબર પડી કે આ તો બો કામ કરાવે છે અને બો કામ થાય છે ને જીવનનું સંતુલન થ નથી અને પરિવારજનોને પણ ટાઈમ અપાતો નથી તો એ લોકોએ પછી નક્કી કયરુ કે ના આપડે થોડાક સમય જે સ નોકરીનો સમય છે તેટલા સમયમાં જ બધું કામકાજ કરવાનું અને પછી ઘરે જયારે વ્યક્તિ પોંચી જાય ત્યારે પછી એને જરાક પણ ડિસ્ટર્બ કરવાનો નઈ એટલે અમે લોકોએ તો છે ને એવું નક્કી જ કયરુ છે. કે એક વખત આપડે ઘરે જઈએ ત્યાર પછી મોબાઈલ સ્વિચ ઓફ જ કરી દેવાનો, સ્કૂલના ઓફિસના કોઈ પણ જાતના કોલ લેવાના નઈ, તમારે શું છે તમારા કઈ ઓફિસમાં બી આવા બધા કાયદા કાનૂન હશે ને?
પન હોય છે કે અ વીકેન્ડમાં ર અમ અમારે એટલો શાંતિ છે કે આઈ ટી લાઈનમાં છે તો થોડું વીકેન્ડમાં શનિ રવિ રજા ઓય પણ અમારે કેવું હવે થોડું ઘણા ટાઈમથી ઓફિસમાં કામ કરીએ છીએ તો સિનિયર પોસ્ટ થોડી થઈ ગઈ હોય તો, કોઈ વાર રાતે અચાનક, કંઈ જોવું પડે તો બેસવું પડે પણ એ તો હવે, તમારું જે પ્રમોશન એવું થતું હોય તો તમારે કરવું જ પડે પછી તમને પૈસા પણ જોઈને કામ તમે, ઓછું કરવાના હોય તો એ પણ ના ચાલે એટલે એ, હિસાબે કોઈ વાર કરવું પડે છે પણ, એટલું સારું છે કે ગમે ત્યારે કંઈ, અર્જન્સીમાં જવું પડે કે કંઈ પેરેન્ટ્સનું હવે પાસ સ્કૂલમાં કોઈ વાર બોલાવે બરાબર આપણને, તો એમાં પણ ના નહીં પાડતા કે તારે શું કામ છે તારી વાઈફ નહીં જઈ શકે એટલે એવું બધું નથી કરતા, એટલે એ બધું બીજી બધી સુવિધાઓ સારી છે, ને ગમે ત્યારે કંઈ, અમે ત્યાં એટલું પણ સારું છે કે કોઈ વાર કેહેવું કે કે કંઈ, અર્જન્ટમાં પૈસા જોઈતા હોય તો થોડું એડવાન્સમાં પણ આપી જ દે, કાં તો કોઈ વાર લોન જોઈતી હોય તો ઝીરો પણ જૂના એમ્પ્લોઈઝને આપે છે તો એ બધી સુવિધાઓ પણ સારી છે એટલે થોડું ટ્રાય કરીએ કે કામને બી ધ્યાન આપીએ અને ઘરે બી થોડું સચવાય રહે એ રીતે કરીએ છીએ અત્યારે જ, મારે કેવું બાળકો આવ્યા તો, મારે ટ્વન્સ આવ્યા તો કેવું કરી કર્યું કે, સાચવવું પડે એટલે સવારે થોડી વાર અહીંયાથી કરું ઘરેથી. તો છોકરા પણ ભાઈ બપોર પછી જાઓ તો પણ. એવું કરવા દે છે વર્ક લાઈફ બેલેન્સ પણ થઈ જાય ને કામનું કામ બી થયા કરે.
હા બિલકુલ સાચી વાત છે તમારી, મારે પણ એજ પરિસ્થિતિ હતી, જયારે મારી છોકરી નાની હતી, ત્યારે એટલું બધું વર્કલોડ હતું, કે છોકરીને ધ્યાન જ નહી અપાતું તું, અને કઈ પણ કામ જ નહી થતું તું, મારા સાસુ સસરા ના ભરોસે છોડીને જતું રહેવું પડતું હતું, અને કામ કરવું પડતું હતું, છોકરી માંદી પડે છે ત્યારે ખાલી જરા કતમાં લેતી હતી, અને આખો દિવસ બસ કામ કામ કામ, એટલે પછી છે ને તે અમે નક્કી કર્યું, હું મારા હસબન્ડે કે આવું તો ચાલશે એટલે કામ અને જીવન બમાં સંતુલન તો રાખવું જ પડશે, એટલે પછી ત્યારે તો એ સમય એટલો ખરાબ હતો. કે મારે છે ને એ નોકરી છોડવી પડેલી હતી, અને એ નોકરી છોડી અને પછી બીજી નોકરી કરી તો બીજી નોકરી એજ રીતે ક કે જ પગાર ધોરણ ઓછો હોય તો વાંધો નથી પણ બીજી રીતે આપણને શાંતિ હોય તેવી જ રીતે ચોસ કર્યું કે એવું જો હોય તો સારું એમ કરીને આમાં કેવું છે કે આપડે જયારે ખુશહાલ જીવન જીવવું હોય સરસ પૈસા સાથે ફેસિલિટી સાથે એકદમ સરસ રીતે જયારે જીવન વિતાવું હોય છોકરાઓને આપણી આંખની સામે મોટા થતા જો હોય એ લોકો શું કરે છે કોની સાથે રમે છે શું કરે શું ભણે છે કઈ સ્કૂલમાં કયા ધોરણમાં ભણે છે એ લોકો ના અ કેવા ફેવરેટ વિષયો છે એ બધું એ લોકોની પસંદ ના પસંદ જાણવું હોય ઘરના બધા વ્યક્તિને ખુશ રાખવા હોય તો આપણે આપણા કામ અને જીવન બધામાં સંતુલન લાવું જ પડે છે એની સાથે છે ને મને એવું લાગે છે કે આપણે હંમેશા જયારે પરિવારજનોની અને કામ વાત કરીએ તો આપણે પોતે પણ એકલા રહી જઈએ છ છે આપણે પોતાને તો ધ્યાન આપતા જ નથી જેને મી ટ તો મી ટાઈમ આપણે જોતા જ નથી તે પણ અત્યારે હાલમાં જોવું જરૂરી છે ફોર એક્ઝામ્પલ મને અ વીકેન્ડ આવ્યો અને મને મારા ફ્રેન્ડ સાથે ફરવા જવું છે તો એ જરાક કરવા જેવું છે તો આપણું માઈન્ડ ફ્રેશ થાય એટલે કે હું મી ટાઈમ ઉજવું છું પોતાનો ટાઈમ ઉજવું છું મને સંગીત બહુ ગમે છે તો કોઈક વખત મે સંગીત સાંભળ્યું અને મેં મારું મગજ જે રીતે ફ્રેશ કરી લીધું અને મે મારા વિચારોને એકદમ પાછા નવા તરો તાજા કરી લીધા તો એ વસ્તુ ખોટી નથી એટલે એ બધું બી આપણે કરવું જોઈએ તમાર
હા સાચી વાત છે એ થોડો પોતાને પણ ટાઈમ આપો જો અત્યારે કેવું કે તમે મેડિકલનું બી બધું ન્યૂઝમાં વાંચતા હશો કે આ કેવું કોઈને નાની ઉંમરમાં એટેક આવી ગયો વર્કના સ્ટ્રેસના લીધે કોઈએ કં કટાળીને ઘણાં તો કેવું કે એટલા કંટાાઈ જ છે કે સુસાઈડનું બી વિચારે છે એટલે એ પણ એ લોકોએ ધ્યાન રાખો છે કે એટલું બધું બી કામમાં નહીં વ્યસ્ત થઈ જવાનું કે આપણા પર એ હાવી થઈ જાય પછી બીજું તમે કેવું કીધું કે મી ટાઈમવાલો તેમાં હ એવું પણ કરાય કે આપણે થોડો ટાઈમ ફરવા પણ જવું જોઈએ ગેપ લઈને તો કેવું આપણને બધી વસ્તુથી ઘરના કામથી પ્લસ ઓફિસના કામથી પણ રિલેક્સ રહે તો એક વીક જો રિલેક્સ થઈ આવે કશે તો એ પણ મજા આવે પછી જેી માઇન્ડ બ રિફ્રેેશ થઈ જ આખું
હા એકદમ સાચી વાત છે તમારી એ બાબતમાં તો અમારા ત્યા કેવું જ પડે કે વર્ષમાં બે વાર તો અમે ફરવા જઈએ જ છે એટલે ત્યારે જરાક લાગે કે જાણે બધો થાક ઉતરી ગયો કારણ કે કે આમાં એવું છે કે આપડણે કામ કરીએ છીએ હવે ઘરના કામ કરીએ બહાર ના કામ કરીએ નોકરી ના કામ એ બધા કામ કરીએ બધાની જવાબદારીઓ પૂરી પાડીએ બધાની વસ્તુઓ આપડે કરીએ છે બધાને ફેસિલટી આપીએ છે તો એમાં એવું થાય કે કોઈ વખત આપણે એકલા રહી જાય છે તો તમે જેમ મેં તમને કીધું તેમ કે આપણે સંગીતનોો શોખ છે તો તે કરવું જોઈએ કોઈ પણ એક હોબી ડેવલપ કરવી જોઈએ તે હોબી આપણેે કરવી જ જોઈએ પ્લસ પુસ્તકોનુંું વાંચન એ બધું બી આપડણે જરા જોવું જોઈએ અને તમે કીધું તેમ જાણે ફરવા જવા જેવું છે એ તો બહુ જ સરસ છે અને હ એ અ જોઉં છું કે લોકો છે ને હવે બિંદાસ બેફામ થઈને છે ને વરસમાં ફરવા નીકળી જાય છે બધા હિલ સ્ટેશનો તો છે ને બધા ગુજરાતીઓ થી ભરાયેલા હોય છે અને કોઈ પણ જગ્યા તમે લઈ લો ત્યાં બધા ગુજરાતી તો તમને મળશે જ, એટલે એ લોકો બધા એટલા બધા શોકીન થઈ ગયા છે, કે કામ તો કરે જ છે અને સાથે સાથે છે ને જીવનમાં સંતુલન પણ લાવે છે. આ તો એટલી સરસ વાત છે ને, કે આપડે બધા એ શીખવા જેવી છે, અસલ ના ડોસાઓ એવું જ કરતા હતા ને, અસલ ના ડોસાઓ કેવું કે કમાતા તો હતા જ, પણ એ લોકોને છે ને અમુક મહિનાઓ મળતા હતા, જેમ કે ખેતીવાડી કરતા તો જયારે વરસાદનો ચાર મહિના હોય ત્યારે ખેતીવાડી નહી થાય તો એ લોકો ઘરે બેસી અને પ પરિવારજનો સાથે સમય વ્યતીત કરતા હતા અને એ લોકો કેવું કે પોતાની આત્મ જાગૃતિ અને પોતાનો ભી કઈ સારું થાય તેવું કરતા તો શું પરિવાર ભી ખુશ રહેતો અને એ લોકો પણ ખુબ ખુશ રહેતા અને પછી બાકીના આઠ મહિના પાછું પોતાનું બધું કામ કરતા એટલે એ રીતે એ લોકો સંતુલન રાખતા. અત્યારે પણ છે ને આપણે એ સંતુલન જાળવું જરૂરી છે એ સંતુલન જો નહી જળવાવીએ ને તો કા તો પરિવાર ખોળવાઈ જાય કાં તો પછી આપડણે એકલા રહી જઈએ એટલે એ વસ્તુ છે એટલે આજે તમારી સાથે આ બાબત પર વાત કરીને મને ખુબ જ ગમ્યું અને બહુ સારું લાગ્યું. ચાલો ફરીથી પાછા એક વખત મળીએે હવે તો રૂબરૂ મુલાકાત લેવી પડશે, ઓકે. ચા
હા, સારું મળીશું આવજો.